હલો
હલો
હલો
હા કેમ છો?
મજામાં તમે મજામાં?
હા બસ મજામાં
શું કરો છો?
બસ આ બેઠા જમીને ઊંઘવાની તૈયારી હા મજામાં તમારા ઘરે મજામાં?
હમ બધા મજામાં.
બરોબર. હવે તો કેવું ચાલે તમારે તો તહેવારોની તૈયારી?
હા ચાલે છે બે દિવસ ત્રણ દિવસ રજા લીધી છે.
એવું છે.
ત્રણ દિવસ રજા લીધી છે?
હા તેર તારીખે.
હમ.
પંદર તારીખે મારી રજા હોતી નહી.
બરોબર
ચૌદ તારીખે જ હોય છે ઉત્તરાયણ. વાસી ઉતરાયણની હોતી નથી.
હા અમારે પણ એવું જ છે ખાલી એક જ રજ હોય એટલે ત મેં કીધું તમને ત્રણ રજા મળી.
હા પંદર સોળે પણ લીધી અને તેરે પણ લીધી છે.
તમારા ત્યાં તો બહુ સારી ઉત્તરાયણ થાય છે ને.
હા હા.
હા સાંભળ્યું છે બઉ એ બાજુની ઉત્તરાયણનું એવું તો શું સ્પેશિયલ થાય છે.
આવો ને તમે જોવા એ માટે આવું પડે તમારે.
એવું એના માટે આવવું પડશે.
હા આવો ગ્રુપમાં બધાને ભેગા કરીએ.
હા હા એમ બી ઘણા ટાઈમ થઈ ગયો બધા મળ્યા નથી.
હા.
હા કઈ વાંધો નહી એવું હોય તો ગ્રુપમાં વાત કરીએ એવી કે બધા ભેગા થાય. તો આ વખતે ઉત્તરાયણ ત્યાં મનાઈએ તમારા ત્યાં.
હા દોરી પતંગ નું કઈ. એ તો મે કરી લઈશું તમે આઈ જાઓ
ઓકે તમારે ત્યાં શું કઈ સ્પેશિયલ દોરીઓ મળે છે.
હા સ્પેશિયલ.
બરોબર.
સુરતી માંજા કે છે ન.
હા.
સુરત વાળા નું મંગાયું છે. તમે આવાના હોય તો હજુ બીજા બે ત્રણ એક્સ્ટ્રા મંગાવી દઈએ.
હા તો ચોક્કસ આવીશું એટલો બધો ખર્ચો કરશો તમે.
એવું કઈ નઈ અવે.
કારણ કે સુરતી મંજા તો બહુ મોંઘું આવે છે ને.
હા હા.
બરોબર એટલે તમે મંગાવો છો સ્પેશિયલ સુરત થી કે તમારા ત્યાં છે એ વા.
નહી નહી અમે સ્પેશિયલ મંગાવીએ છેીએ અ દર સાલ મંગાવી છીએ.
ઓહો હો.
આઠ દસ વરષ થયા એમ.
બરોબર.
હા અમાર પતંગો પણ ખંભાત ખંભાત આવે ને ખંભાત. છે ને ખંભાત થી જ લાવવાની પતંગો.
તો સ્પેશિયલ લેવા જાવ કારણ કે ટ્રાન્સપોર્ટમાં તો પતંગ ફાટી ના જાય.
ના ના ના ગાડી લ તને સ્પેશિયલ દેવાનું.
બોલો તમે તો ઓલું કર્યું ઘાટ કરતા ઘડાામ મોંઘી છે એવું.
હા હ.
પતંગ તરાણ માટે સ્પેશિયલ પાછા ખંભાત પેટ્રોલ વાળીને જવાનું. પતંગ દેવા. પછી તમાર તો પછી જમવાવામાં બી પાછું એવું હોય, ને ઊંધિય ચલે બનેવ
ઊમજીું અત્યારે તો આપી દીધું છે. ઓર્ડર
હમ
ઘરવાળા એ ક્યું છે. કે દસ લોકો માટે તો સ્પેશિયલ બનાવું છ. તમે લોકો આવવાના હોય આપણે બીજાથી ને આમ વીસ લોકો ને થઈ એવું મંગાવીશું
હા એ એ વાત સાચી બધા હા, કે
હ તમારે કઈ જ લાવવાનું નથી. બધું મિલાવી દેશ હા, તમારે આવાનું છે. તમે આ બસ
અમારે ં તો ઉત્તરાયણ ઓછું દિવાળી નવરાત્રી ભેગી થઈ જાય સાંજ પડે ઉત્તરાયણ ફસે એટલે પછી બધા ધાવે ગરબા, ગા જે વાગે અને રાતે તો ફટાકડા ફૂટવા માંડે
હા
તમારે બી એવું જ હોય છે.
હા અમારે તોવું છે. અમારે બધા શું કેવું જે એરિયા નેિયામાં ઘરો વધારે છે. તો બધા ભેગા ભેગા બધા એક જ ધબા પર બધું લાગે છે. મજા આવે દૂર દૂર નથી
હા, નજીક નજીક એટલે ત તમારે પર્સનલ ધાપુ છે. કે એમ એપાર્ટમેન્ટ ના ધાબાને એવું જ
નહી નહી પર્સનલ છે.
ઓહ હો તમારું પર્સનલ છે. બોલો ઓહો હો, ત્રણ માળ્યો છે. બરોબર
તમે આવો એટલે આ બધા જેગા મળી ને
ચોક્કસ ચોક્કસ પણ તમારો કોઈ મહેમાન નથી આનંદ પછી એવું થાય કે બધું ભેગું થઈ જાય
ના ના મહેમાન નથી. આવવા બરો દર સાલ આવે છે. એમાં ચ
ના પાછું આ સલ સારું છે. શુભ્રશની રવિની સેટ થાય છેને તો મેળ સારો છે. એટલે એ બાને હવાઈ બી ખરી
હા
એ વાત તો મેં સાચી કીધી એ જોઈએ હવે વિચારીએ એમ તો એક જ રજા આપે છે. અમને પણ અચ્છા એક બે રજા મળતી હોય બીજી બે રજા લઈ ને તો આ વખતે ચોક્કસ ઈચ્છા છે જ કે ત્યાં જ ઉત્તરાયણ કરી કારણ કે બહુ ચામડ્યું બહુ, ચાલી હા
બધાને બુ કીધું તુ
હા
ત્યારે કોઈને કોઈ રજા ના મળતી હોય કે હ, ઘર વાળા થોડું મનાય મેં કીધું એક દિવસ તેમની જોડે મનાવો એક દિવસ અહી, આવો ત સારું રહેેશે હમ
તમે તો સવાર થી ઢાબે ચડી જતા હશો ને
હા, સવારથી ઓપોરે થોડે તાપ વધારે હોય, તો કલાક જેવું નીચે આવું બાકી તો ઉપર જ હોઈએ બધા
હા, એ પાછું ઓલા પર જાય પછી બહુ પવાનું હોય, તો એ પછી મૂડ ના રડતી
હા
પ્રપરહાન બવ તડકો હોય તોય બપોરે ઓલું થઇ જાય એટલે સાંભળ્યું છે કે બધા તમારે ત્યાં તો બધા સવાર ચાર ચાર વાગેમાં ઉઠીને ધાબે ચડી જાય
હા હા અમારે તો રાત્રે રાત્રે ઉત્તરાયણ પણ થાય છે. લાઈટ લગાવ જે કરે ને હા
ઓહો! તો તમારે ઓલું કઈ એવું કઈ કરે કોમ્પિટિશન કે એવું કઈ? કે ખાલી કોમન જ હોય છે
ન કોમ્પિટિશન આપડે આપડે કોઈ ઓળખીતા હોય તો કોમ્પિટિશન થાય.
બરોબર ના મેં કીધું ઘણી સોસાયટીની લો લોકો તે ઓર્ગેનાઈઝ બી કરતા હોય છે એ તમારે એવું હોય છે
ના અમારે તો કેવું ઓળખીતા હોયને એમ જ એમ જ થાય. એ અમારી કાપે અમે એમની કાપી એવું
હા એ વાત સાચી એ રીતે બી સારું રે.
હમ અમારે ફટાકડા લાવવામાં કોમ્પિટિશન વધારે હોય કે કોણ વધારે ફોડે છે.
હા... રાત્રે ધડાકા કેટલા થાય
હા
એટલે ઉત્તરાયણ કમ દિવાળી થઈ જાય રાત્રે
દિવાળી થઈ જાય હા અને ગરબા પણ સાથે સાથે થઈ જાય.
હા હા એ વાત તો થાય છે એવું છે એટલે ઉતરાયણ હોય એટલે ધાબે સ્પીકર ચડી જ જાય
હા
તમે તો એટલે જ ઓલી હોમ થિયેટર વાળી સિસ્ટમ બી વસાઈ લીધી છે ને?
હા નહી આ વખત તો તમે આવો તો આપણેે મોટા લાવીશું.
ના હવે એટલો કઈ ખર્ચો કરવાની જરૂર નથી. કેવું છે?
તો ઘર વાળા હોય ને તો થોડું ઓછા વોલ્યુમ વગાડે તો ચાલે હ તમે આવો ત્યારે ના ચાલે
હા એ વસ્તુ બરોબર છે. ના ના એ ચોક્કસ ચોક્કસ એ વસ્તુ બરોબર કીધી તમે જોઈશું જોઈશું.
ના ના ગ્રુપ માં બધાને મેસેજ કરું છું.
ઓકે હા એટલે બધાને પૂછી જો બ ધા અગ્રી કરતા હોય તો હા આપણને કઈ વાંધો નથી.
હા
બરોબર છે ના ના હું તો આવીશ જ ચોક્કસ છે જ બધું જ સારું ચાલે છે હવે કેવું હોય કોક દિવસ કામ હોય કોક દિવસ ના હોય કોક દિવસ ઓવરવર્ક હોય.
અમારે પણ એવું જ છે હું છે ને મે એમને પહેલા જ કીધેલું ખબર જ છે કે આ રીતે વધારે છે પણ બીજું હોય ને તો
હા
પણ ઉત્તરાયણ પર તો રજા જોઈએ જ ઉત્તરાયણ ને નવરાત્રી
હા
એમાં તો આ જોઈએ છે.
ઓ હા એ વાત બી સાચી કોક તહેવારો માં તો ઓલું હોય કે બધા મજા આવે.
હમ.
એટલે ના ના એ વાત તમારી સો ટકા સાચી.
હા.
ખ તોય હું બધા જોડે વાત તો કરીશ જ. મારી તો ઈચ્છા છે જ એટલે હું બધા જોડે વાત કરીશ. બધા શું કે છે બાકી છેલ્લે ન તો આઈ સર તમે તૈયારી રાખજો જ.
હા પાટું આવું છું એ બધાને તો હું વાત કરું જ છું. એમને પણ એ આવશે જ.
બરોબર છે. હા એટલે એમ તો વચ્ચે બધા કેતા જ હતા કે કેટલાય ટાઈમથી મળ્યા નથી મળ્યા નથી. કઈક કરો તો સારું પણ હવે તો બધાનું જોવું પડે નોકરીઓ હોય. કોને કેટલી રજા મળે છે.
હા.
કઈ નઈ એવું હશે તો વાત કરીશું ગ્રુપમાં બધાને ર. મળતી હોય તો સારું એમ કે બાને એક તહેવાર. હ જોડે લેવાય બધા એન્જોય કરાય.
હ અત્યારે કઈય બધાના જોબ. પરથી ટાઈમ જ મળે છે એમને એમ તો ભેગું થવાતું નહીિ.
હા. એ વાત તો સો ટકા સાચી એમને એમ તો કઈ ભેગું થવા હશે નઈ. અને રજા વગર તો ક્યાંય જવાતું બી નહી એક રવિવાર મળે હવે એ રવિવાર તો બધાને. પોતપ પોતાના કામ ફિક્સ કરી જ દીધા હોય કે એક રવિવારમાં કયું કામ બતાવું. કેટલું કામ કરતાવું.
હમ પણ થોડું ફેમિલીને ફેમિલીને ટાઈમ આપવો હોય. આપડે એમાં ડિસ્ટર્બ કરાય એના બધ.
હા સાચી વાત છે એ બધું ક જોવું પડે. પણ આ વખતે સારું છે શુક્ર શનિ રવિ આવે છે ને. એટલે જોઈશ હું. કયું મારે મને કેવી રીતની રજા મળે છે મારે એમ તો જ ફિક્સ જ છે. તો બી હું તમને. ું કહું કે મને કેવી રીતની રજા મળે એ પ્રમાણે પછી તમને કહી શ.
સારું સારું.
હાને ઓકે. સારું ચલો બીજું કઈ હોય તો કોલ કરતા રેજો.
સારું સારું.
આવ છો હા.
હા.
હમ.